કેમ છે.
બસ એકદમ મજા આવે તમે કેમ છો.
એકદમ મજામાંહો હું અત્યારના છે ને મારે ત્યાં મહેમાન આવ્યા હતા બેન તો એની આરે ચર્ચા થોડી થઈ કે એ બેન જોબ કરે છે હવે જોબ કરે છે એને નાની બેબી છે અને એના સાસુ સસરા ગામડામાં રહેે છે. હસબન્ડ જોબ કરે છે આ કર આ બેન પણ જોબ કરે છે એટલે એને બેબી ને સંભળવી બહ અઘરી પડી ગઈ છે એટલે એ એમ કે કે મારે શું કરવું જોઈએ આવા એટલે મેં કીધું સાવ સાચી વાત છે હું એક મારે બે બેબી છે અને મારે ટટીબીબી તારી રે પણ બહ અઘરું પડી ગયું છે. બેબીને રાખવી હ જોબ પર જાાવ ત્યારે એ પાછળથી ઘર આવે તો એને પછી જમવાનું જોઈએ એટલે પ્લેટફોર્મ ઉપર જમવાનું મૂકીને જતી બિચારી નાની હતી તો એની મેળે ખોલી દખતી ટાળું અને પછી એને શીખવાડેલું કે અંદર તાળું માર દેવાનું ગમે એટલું કોઈ ખખડાવે ખોલવાનું નહી તારે એવી બધી સૂચનાઓ આપતી એ મે તમારી બહુ સાચી વાત છે કે જોબ કરવી અને ઘર સંભાળવું અત્યારે બહ અઘરું પડી ગયું એમાં બાળકોને તો અતને એકલા રખાય એવું નથી ત્યારે તો ીક ન રાખતી અમને પણ અત્યારના એવો જવાબ ન આવી ગયો છે કે બાળકોને એકલા નથી રખાતા અને જો મે આયા બેન રાખે છોકરાને સાચવવા તો એનો ભરોસો નથી રહ્યો એટલે એ બેન મને કેતા ત બેન હું તો એટલી બધી મઝ કે મને આટલી સરસ જોબ મળી છે કે એના બે જણ કમાય તો જ આગળ ભવિષ્ય મારા દોકરા ન સુધારી શકીએ પણ મારાથી મેનેજ નથી થતો અને મારા સાસુ પેલેથી ગામડામાં રહ્યા છે એટલે મારા સાસુ ગામડાથી આવી નથી. તો હું શું કરું બેન મારા મમ્મી છે પણ મારા ભાઈને નાનો બાબો છે મમ્મી એની આગળ કેું જાણીું બેન હું શું કરું તો શું કેવું જોઈએ બેન તમારે
સાફ સાચી વાત છે અત્યારે કઈ પેલું બેની રખાય કે કોઈ આયા બેહેન રખાય એવું તો જરાય અત્યારે કોઈની પર હા તમારે કોઈ જાણીતા હોય કે તમારા સગામાં હોય કોઈ વિશ્વાસ પાત્ર હોય તો હજી આપણે ફરી વિશ્વાસ કરી શકીએ પણ એમાં બી આપડે સતર્ક તો રહેવું જ જો હમણાં જ એક કિસ્સો બન્યો હતો મેં હમણાં જ વાંચ્યું હતું પેલા હસબન્ડ વાઈફ બંને મોટા શહેરમાં રેતા હતા અને મોટા શહેરમાં રતા હતા મોટા શહેર માંથી બંને હસબન્ડ વાઈફ જોબ કરાવી તો એમનો છે ને સાત વર્ષનો દીકરો હતો હવે સાત વર્ષ ના દીકરાને એકલા તો એટલે પછી અને મોટા શહેરમાં તો જરાય આપે કોઈની પર ભરો તો એમને છે ને આવી રીતે પગારદાર બાઈ રાખી તો બાાય રાખી ને એટલે બાઈ શું કરે કે એની જોડે એ સ્કૂલેથી આવે ને એટલે એને ખવડાવે પીવડાવે અને પછી શું કરે કે એને એક દવા અાવી દે પાણીમાં દવા મિક્સ કરી અને એને આપી દે એટલે પેલો છે ને આખો દિવસ આમ પેલો ડ્રગ્સ લીધા ને તે ઊંઘુંઊઘ જ કરે સવાર બધ એકદમ મજામાં હોય બરાબર બાર વાગ્યા સુધી અને જેવ બાર વાગે ને એટલે બાર વાગ્યા પેલી એને દવા આપે ને પછી છે ને સાવ એટલે સાવ પેલો આખો દિવસ પેલો ઘેનમાં હોય ને કે કોઈ એને દવા ઘેન આપી દીધું હોય અને આ મુંંજાયે--લો મુંજાયેલોને આમ એને કઈ ચેન ના પડ તો એવું જ ર સાંજે પાંચ છ વાગે ઉઠે ને તો આમ પાંચ છ વાગે આમ જાણે એના કોઈ ચેતના જ ના હોય કોઈ સ્મૂર્તિ જ ના હોય એવી રીતે એક જગ્યા એ બેસીને કઈક બોલે નહી ચાલે નહી બાર વાગ્યા સુધી એકદમ મસ્ત રમતો હોય પણ બાર વાગ્યા પછી તો એ રાતના આમ જાણે માંડ માંડ ટાઈમ કાઢતો હોય ને એવી રીતે બેસી દે એક બાજુ ન કોઈ બોલાવે તો જવાબ આપે કશું જ નહી પછી છે ને એમના ત્યાં એક આવી રીતે એમ એ જે બેન હતા ને એમની વા એમની ફ્રેન્ડ રેવા ગઈ એની ફ્રેન્ડે આ વસ્તુ નોટિસ કરી એને નોટિસ કરીને એટલે એને શું કર્યું કે એને ઘરમાં વાત કરી વાત કરી તો રવિવારે એ ભાઈને રજા હોય કારણ કે હસબન્ડ વાઈફ બંનેને રવિવાર રજા હોય ને એટલે ભાઈને રજા અને રવિવારે લોકો બધા ફેમિલી ટાઈમ જોડે સ્પેન્ડ કરે એટલે પછી એને છે ને એ એક રવિવારે પેલા એમને વાત કરી અને એ લોકો એ નક્કી કર્યું કે રવિવારે આપણે કોઈને જણાવયા વગર આપણે કેમેરા સીસીટીવી કેમેરા ઘરમાં ગોઠવી દે અને એવી રીતે એમને છે ને સીસીટીવી કેમેરા ગોઠવી દીધા અને પછી બે દિવસ જવા દીધા સોમવાર અને મંગળવાર પછી મંગળવાર રાત્રે છે ને બધા એક સાથે એ પેલો બાબો સુઈ ગયો ને પછી એ ત્રણેય જણા એક સાથે કેમેરા જોવા બેઠા સીસીટીવી કેમેરા વકેલ આ જોઈએ તો ખરી કે શું છે પછી એમને જોયું ત્યારે એમને ખબર પડી કે રસોડામાં પીાઈ અ પાણીમાં પેલી દવા મિલાય અને એને આપી દે અને પછી પેલો છોકરો જેવો સુઈ જાય ને એટલે પોતાના બોયફ્રેન્ડને બોલાવી દે અને પોતાના બોયફ્રેન્ડને બોલાવી પછ ધમાલ મસ્તી એ બધું જે અંદર કાર્યક્રમ કરવો હોય એ કરે અને પેલો પાંચ વાગ્યા સુધીની જોડે રે અને પછી આ લોકો ન આવાનો ટાઈમ થાય ને એટલે પછી એ પેલો રવાના થ એટલે તમે વિચારો આજે કે કેટલું બધું નાના બાળકના સ્વાસ્થ્ય જોડે એની એની જિંદગી જોડે શું ચેડા થઈ રહ્યા હતા તમે વિચારો આજે હવે એ તો એ એ વાઈ પર ભરોસો ભરોસે મૂકી અને પેલા મા બાપ તો જતા રહેતા હતા કામ પર કે ભાઈ આપણે આપણી છોકરાને સારું ફ્યુચર આપ હવે તમારું શું કેવું છે
બહુ સાચી વાત છે અત્યારના કોઈનો ભરોસો જ નથી કેતું એટલે જ કે છે ને કે સંયુક્ત કુટુંબ બહુ જ સારું પેલા સંયુક્ત કુટુંબમાં બધા રહેેતા ને એટલે બાળકો ક્યાં મોટા થઈ જતા ને ખબર ન પડતી અને મમ્મી કે મમ્મી પણ ત્યારે જો જોબ તો બાળકની ચિંતા ન રેતી કે ચલો કાકા કાકી છે ફઈ છે દાદા દાદી છે એની આગળ બાળક મોટું થઈ ગયું અત્યારના કુટુંબ નાના થઈ ગયા છે ને બેન અને બધા જુદા રહેવા માંડ્યા છે અને ગામડાના લોકો સિટી તરફ જે લોકોને કમાવું છે એ લોકો સિટીમાં વયા જાય છે જયારે એમના ઘડાઓ પોતાનું ગામડું છોડી નથી શકતા એટલે આ પ્રોબ્લેમ બહુ જ વધી ગયો છે પણ હવે એક નવી સિસ્ટમ આવી છે એ પણ સારું છે કે તમે આખો દિવસ તમારી ઓફિસે હો કે બાર ગામ ગયા હો તો તમે એવી રીતે કેમે કેમેરા લ ાવી શકો છો ચોવીસ કલાક તમારું આખું ઘર જોઈ શકો છો ઇવન ઘરની બાર પણ આપણે કેમેરો લગાવીને જોઈ શકીએ છેએ કે બાર આપણા ઘરની આજુબાજુમાં કોણ ઊભું છે શું છે એ સતત આપણે ફોનમાં જોઈ શકીએ છે તેમને એ જે સિસ્ટમ નીકળી છે ને બેન એ બહુ જ સારી નીકળી છે મેં બેનને કે તમારી ચિંતા બહુ સાચી કોઈ આયા ઉપર તમેને દીકરા દીકરી જોઈ શકો હવે તો એવી સિસ્ટમ આવી ગય છે કે તમે ઓફિસે ગયાવાનું તમારું બાળક જો મોબાઈલ એલાઉડ કરે સ્કૂલ વાળા અથવા એમાં એવી રીતે એક ચીપ નાખી દેવાની કે તમારું બાળક જયારે સ્કૂલે જતું હોય તો એ ચીપ થી તમને ખબર ડ તમારું બાળક અલા ક્યાં છે સ્કૂલે પૂછું છે કે પણ સિસ્ટમ બની ગઈ છે એટલે જો એ બધી અવેર હો તો આ ચકી બાકી અત્યારના મમ્મીઓને જો જોબ કરવી હોય તો થોડું ટેન્શન વાળું છે કે આપડણે આપણા બાળકને કેમ મોટું કરશું હા સંયુક્ત હોય તો કોઈ વાંધો નથી આવતો પણ એકલા રહેતા હોય તો આ થોડુંક પ્રોબ્લેમ છે અને હવે તો ઘણા સારા ગવર્મેન્ટ ના ઘોડિયા ઘર નીકળ છે કે બાળકોને એ લોકો રમાડે છે ત્યાં રાખે છે અને ગવર્મેન્ટ અને એ લોકો છે ના એવી સિસ્ટમ છે અમુક શહેરોમાં છે કે તમે જ્યા તમારા બાળકને ઘોડિયા ઘરમાં રાખ ત્યાંના તમને રોજે રોજના સીસીટીવી કેમેરા દેખાડે છે લોકો લોકો હવે એવી સિસ્ટમ કરીે છે કે મા બાપ ને જો ભરોસો ના આવતો હોય તો તમે તમારા બાળકને જ્યાંથી જેટલા વાગ્યા થી જ્યાં સુધી મૂક્યા હોય ને ત્યાં સુધી ન તમે સીસીટીવી રોજ જે રોજ ન તમને અપડેટ મળતું રહેશે એટલે એમ જો તમારા કોઈ સિટીમાં ઈ વસ્તુ હોય તો એ અપનાવવું જોઈએ અને અથવા તમારા વડીલોને મનાવવું જોઈએ કે તમે અમુક ટાઈમ અમારી પાસે આવો અને ઈ લોકોને માનભેર રાખો તો આ પ્રશ્ન પૂરો થઈ જશે બાકી તો અત્યારના ઘણા ટીચરો પણ એવા છે કે પોતાના બાળકને બારગામ હોય તો નાના બાળકને ત્યાં રિક્વેસ્ટ કરે સ્કૂલમાં કે અમારું બાળક અહિયાં સુઈ દેશે ઘોડિયામાં તમે અમને લાવવા દો એવી રીતે બિચારા લઈ જાય છે ઘણા તો અને કા પછી છોકરાઓને સાથે રાખે છે શું કરે જોબ તો કરવી પડે ને કે નહી કા મમ્મી નું ઘર હોય તો ત્યાં મૂકી આવે છે એવું કરે છે એટલે અત્યારને આ બધું જોતા એવું થાય છે કે આપડો જમાનો સારો હતો કે આવી બધી મુશ્કેલીઓ પડી નથી અને આપણે સંયુક્ત મારે કરતા ને એ પણ એક સારું હતું તમારું શું કેવું છે.
હા સાચી વાત છે સંયુક્ત કુટુંબ તો બહુ જ જરૂરી છે આજે દાદા દાદી નો પ્રેમ મળે સંસ્કાર મળે અમુક વસ્તુ આપણે નથી શીખવાડી શકતા આપણા બાળકોને પણ એ વસ્તુ એ દાદા દાદી પાસેથી શીખે છે જે વાર્તા કેવી છે કે જે તમે આજે એમની જોડે અ જે સમય પ કરવા એમને સમય આપવાની વાત છે અને જે પાયા ના મૂલ્યો શીખાવાની વાત છે ને એ ઘણી વાર આપણે કામના બોજ સ્થળે નથી આપી શકતા એટલે આપણે છે ને સંયુક્ત કુટુંબ તો ખુબ જ જરૂરી છે કે જેના બાળકને સંસ્કાર પ્ર મળે છે એવા ભાવથી એને બધુ જમાડવામાં આવે છે બાકી હું કે કું કે આ નેની રાખો તમે બરાબર પગારદાર માણસ કેટલું એને પ્રેમ આપવાનો કે એને શું સંસ્કાર આપવાનો એને ખવડાવશે તો આપી ક ભાવથી નથી ખવડાવવાનું એને તો પોતાનું કામ છે ને એને પગાર મળે છે એટલે એ કામ કરવાનું છે પણ એને જે મનમાં એવો પોતાના બાળક જેવો પોતાના પૌત્ર પૌત્રી જેવો તો ભાવ આવવાનું જ નથી ને એટલે સંયુક્ત કુટુંબ તો હું તો એવું ક છું કેા હંમેશા દાદા દાદી ની કદર કરવી ઈ અને તમારે વડીલોનુંું માન રાખવું જોઈએ અને એમની સાથે રહેવું જોઈએ કે જેનાથી શું છે કે તમારું ઘર પણ સચવાય દે તમારા બાળકોને સંસ્કાર મળે એમને પ્રેમ મળે અને એ લોકો પણ એ વસ્તુ સમજે નહી તો કાલે ઉઠીને આપડી પેઢી આવી પા શું આપણે એમની પાસે શું અપેક્ષા રાખી શકીએ એ આપણી પાસેથી આજ શીખી હશે કે ભ એમણે એમના મા બાપને નથી રાખ્યા તો એ લોકો આપણને થોડી નાખવાના છે શું કેવું તમારું.
બ સાચી વાત છે બેન તમારી કે અત્યારના નેની આગળ મોટું કરવું એ તો બહ જ ખોટી વાત છે એના કરતા તમે કોઈ વડીલને રાખો અથવા તમારા કોઈ એવું હા તમે એવું કરી શકો કે તમે કોઈને એમ કહો કે ભાઈ તમારા જ જે તમને એના ઉપર પૂરો ભરોસો છે અથવા પછી હસબન્ડ વાઈફે એવી જોબ લેવી પડે કે ભાઈ એક જણ ઘરે ર અને જોબ ઉપ તેના વર્ક ફ્રોમ હોમ બહુ જ મળણે છે તો બહેનોએ તેના વર્ક ફ્રોમ હોમ લેવું ભાઈ એ લેવુ પડે એવું ન હમલે ભાઈ પણ લઈ શકે અને બા માારું તોમ છે તમારી જેમતે કે નૈની ના ભરોસે તો અત્યારના છોકરાઓને રખાય એવું જ નથી એમાં કોઈ જ સંસ્કાર મળે એમ જ નથી તમારી વાતથી હુ બહુ સાચી વાત એગ્રેસ છું અને હું બેને સમજાવીશ કે બેન તમે જે નૈની નુ વિ ચારો છો એ ના વિચારતા ચલો બેન અત્યારે મારે પાછા છે ને તો હું પછી પાછો આપને ફોન કરું હો
ઓકે ઓકે હા આવજો બેન